હા.
આવેલો્યો છે અવાજ.
હા એકદમ મસ્ત
હા હા હા એટલે વરસાદ ચાલુ હતો ને તો થોડુંક એ થતું હતું એમ
હા એટલે થોડું કટકટ થઈને આવે
હા બોલ આપે જે ટોપિક અત્યારે રહીએ એ મંદિરો ના રિલેટેડ આપડણે વાત કરી શકીએ છીએ.
હા એનામાં પહેલો તો દ્વારિકા
મંદિરો તો આપડા કેટલા બધા છે પણ આમ વધારે જો મંદિરે જવાનું ગમે ને તો મહાદેવ ના મંદિરે મા મદિર જવાનું ગમે અને ખાસ કરીને ભી હવે શ્રાવણ મહિનો આવશે ને તો એ આખો મહિનો શ્રાવણ મહિનામાં મહાદેવ ના સોમવાર ભરવાના મંદિરે જઈને અને આ વખત બીછે છે કે મહાદેવ કાશી કા તો કયા દર્શન કરવા બોલાવે એમ
કા ક્યા ક્યા ક્યા કરને
કાશીાશી હા કાશી વિશ્વનાથ
કાશી વિશ્વના જ્યોતિર્લિંગ કેટલા જ્યોતિર્લિંગ કર્યા તમે આજે.
છો કરીયા છે છો બાકી છે, હવે હરી ની ઈચ્છા જો એ પૂરા કરાવે તો હા છો થઈ ગયા.
ક્યાં એ તો સોમનાથ
એક સોમનાથ
ઉજ્જૈન નાગેશ્વર દ્વારિકામાં છે ને ઈ કે ઓરિજનલ છે,
આ નાગેશ્વર જે છે એ આપડા ત્યાં જ આવ એમ.
હા એજ દ્વારિકામાં છે,
હા અને ઉજ્જૈન ઓંકારેશ્વર સોમનાથ ના શ્વર ઉજ્જૈન ઓમકશ્વર પછી ત્ર્યુંબકેશ્વર અને ગ્રીસમસ હોય એટલે છો થયા. છો બાકી છે એમ
મહારાષ્ટ્રના મધ્યપ્રદેશ.
હા મહારાષ્ટ્ર થઈ ગયા મધ્યપ્રદેશ માં થઈ ગયા મહારાષ્ટ્રમાં ખાલી ભીમાશંકર એટલું બાકી રહ્યું. અને દેવગઢમાં જે છે એ ઝારખંડ માં છે, આપડે સાબા વૈદ્યનાથ ધામ અને કેદારનાથ બાકી છે, પછી
કેદારનાથ તો મારું સપનું છે,
મલ્લિકા અ્જુન છે રામેશ્વરમ છે,
રામેશ્વરે
એ પૂરા થાય એટલે પંચ કેદાર કરવા છે પછી ગોગુલ એ
ગો ગોકુલ મથુરા વૃંદાવન.
હા હા
વૈષ્ણોદેવી
વૈષ્ણો દેવી ફરો કે આપડે એ બધુ તો આવે. કામાખ્યા માતા ના મંદિર એ બી જવું છે કેચી ધામ જવું છે વિરાટ કોહલી ને બધા બહુ હોય આમ જોવા જઈએ તો બધા આપણા ભરાતમાં ભી ખસેબંધા મંદિરો છે અને ઉ ઉજ્જૈન ની વાત કરીે તો ઉજ્જૈન તો સિટી ઓફ ટેમ્પલ જ કહેવાય છે.
અરે બહુ મસ
રહી વાત કાશી ની તો કાશીમાં કઈક દોઢસો કરોડ મંદિરો છે ખાલી.
ખાલી કાશીમાન.
હા.
વાહ જઈશું જઈશુ એક વાર તમ પેલા જઈ આવ પછી કે જો. કેજો કેવું છે એમ કેવાય ને તમે ઓલું સાંભળ્યું હશે અ સુરત નું જમણ અને કાશીનુ મરણ.
એ તો છે સુરત નું જમણ ને કાશી નું મરણ.
હા સુરત સુરતમાં જમવા તો તો બહુ જમ્યા છીએ અમે. સુરત બહુ જ ગયા છીએ.
તો ત્યાં બનાવે
મને મને તો જો એક આ સુરતી લોચો સુરતી ગારી. પછી આપડે ત્યાંની ખીચડી ભી ખાવો ને તમે ખીચડી ને કઢી બહુ જ મસ્ત હોય છે ખીચડી ને કડી. કડોદ્રમાં.
અને આમ જોવા જઈએ તો આપડી બાજુ પુર માં ખીચડી કાઢી
જય જલાર જલારમ બાપા જલ અ અમારા કુલ સંત છે જલારામ બાપા લોહણા ના સંત કેવાય.
હા હા ને તો અગર બી આમ ખાવાનું થઈએ બહુ મસ્ત હોય એમ.
હા ખીચડી તમારે તો બાજુમાં થાય ને. નહી દૂર થાય તમ
ના મરે તો ડાકોર નજીક પડે ડાકોર ના ગોટા ને હા.
ડાકોર ડાકોર નજીકમાં ડાકોર ભી ગયા છીએ અમે. મેં ગુજરાત નું કોઈ મંદિર નથી છોડ્યું ગુજરાત માં બહુ જ ફરી છે આખું ગુજરાત ફર્યું છે મંદિર કોઈ નથી છોડાય એના.
હમ્મ ડાકોર છે પછી વડતાલ ભી નજીક થાય સ્વામિનારાયણ બાપા એ પોતાનું જાતે સ્થાપના કરેલી હતી.
હા જઈ આવે છે અમે અમે અમે આમ સ્વામિનારાયણ ને માનીએ.
હમ ધોળકા માં બી પોતાની ના ધોલેરા માં ભી પોતાની મૂર્તિ જાતે સ્થાપિત કરેલી છે પહી અમદાવાદ કાલુ પુર માં બી છે ગટડામાં બી
હા ગઢડા અમે હમણાં ગઢડા ગ્યાતા મતલબ લે નેક્સ્ટ યરે જ. દિવાળી પછી.
છપ્પ છપૈયા છપયા જવું છે એક વખત પાછું છપયા બી.
અરે છપૈયા તો બહુ મસ્ત છે એકદમ શાંતિ અને સૌ થી શાંતિ જોઈતી હોય ને તમને તો અહીયા. અ અહિયા ગે છપૈયા અને વૃંદાવન અ આપડે રાધા રાની નું બરસાના વૃંદાવન ગોકુલ, મથુરા અ છ્પૈયા હા નહીં અરે મેં હું ભૂલી ગઈ મને નામ યાદ નથી આવતું આ જ એરિયામાં છે મતલબ.
એ હું ભૂલી ગઈ છું સૌથી વધારે શાંતિ ત્યાં કને. બહુ જ મસ્ત છે એક વાર ત્યાં જવા જેવું જ છે.
ઓ ખબર છે. સારું છે બાલાજી.
ખાટુ શ્રીનાથજી.
પાાટુ શ્યામ, સાલાસર બાલાજી, સાવરિયા શેઠ.
સાવર એ રાજસ
હા રામદેવ મંદિર છે રણુંજામાં. બધું છે એમ રાજસ્થાનમાં રણુજા તો રણુજા તો આમ આમ ના થાય આપણને પાછું આવવાનું એટલું ગમે એવું છે રણુજા તો. રામા પીર છે ને એટલે.
હા રામા પી અમાર
અમને હાલમાં સ્ટેટ ઓફ રામાધની મુવી આયુ તું ને તો ભી અમે જોવા ગયા હતા.
ક્યાં કને.
સ્ટેટ ઓફ રામઘની મુવી આવ્યું હતું ને તો બી જોવા ગયેલા. અહિયાં અમા રામાપીરને બહુ માને એમ અમારી બાજુ.
અચ્છા તમારા બાજુ રામપીર ને બહુ. અમારે અહિયા કચ્છમાં બી બહુ માને પણ કચ્છ થી છે ને રણુજા પગે ગયા હતા. એકવીસ દિવસ લાગ્યા હતા એ લોકોને પહોંચતા. કચ્છ થી ક્યાં કચ્છ નો જ ગુજરાત નો છેડો અને રાજસ્થાન
હમ. અમારે સાડી સાતસો કિલોમીટર થાય અમારે એટલું થાય છે તો તમારે તો દૂર જ થાય ને.
ખૂબ ભાગી તો કચ્છથી કેટલું દૂર છે. કચ્છ થી એકવીસ દિવસ કીધું મને પુરા એકવીસ દિવસ લાગ્યા અમને રણુંજા પહોંચતા.
પોગે
એજ ને થાકી જવાય પણ એ થાકવા જ ના દે એમ.
હા પણ આપડે જે એ હૃદયમાં આપડે એમ જે હોય ને ભગવાન માટે ભગવાન પોત તે આપણું થાક બધું ભગાવી દે.
તે મા મમ્મી હતા મા મમ્મી ત્રણવાર ચાલી ને ગયા હતા. આતા તો ભગવાન જોડે જ છે પણ ત્રણ ચાર ત્રણ વાર જાલી ને ગઈ તી. અને મારી માટે બાર બીજો ભી ભરી હતી એને ચાલુ ટ્રેનમાં. હ મમ્મી રામાપીરને તો બોહ માનતી હતી અત્યારે ત હું ભી માનું
રણ હા પણ નહી રામાપીર માં સત્ય છે બધું મતલબ જે પણ એક વાર તમે એમની પાસે માંગો ને તો એ પૂરું થાય જ છે
હમ
એ તો છે એમની ધજા ધજા જોવું ને તમે
તોય આ મુૂવી માં ભી ખાલી જૂનું રણુજા બતાવે છે તો ભી આમ ઈચ્છા થઈ જાય છે ત્યાં ત્યાં રડી પડ્યા હતા હુ ને માંરા મામી ગયાતા ને જોવા તે અને એવું વિચાર આવ્યો કે કાસ રમાપીર બોલાય લે એમ ત્યાં આગળ પણ હવે એનો હુકમ નહી થતો
હા નહી થશે થશે તમે દિલ થી એમને યાદ કરો હા નઈ નઈ થશે ત્યારે ખબર નઈ પડે મે જો મારું હા
ઉજ્જૈન ભી નોતું જવાતું પણ અત્યારે હું ઉજ્જૈન પાંચ વાર જઈને આઈ એટલે એ જે છે મહાકાલ ની જ કૃપા છે એમ ની તો જ નોતું જવાતું
હા ન જવાય ત્યારે ન જ જવાય પણ જેથી જવાનું થાય ને તો મતલબ તમે હમ. ક્યા ખબર ના પડે કે્યારે બુલાવો આવી જાય કે ચાલો મારું એવો જ થયો છોટી લા મે ત કેટલી વાર ગઈ છું મતલબ નાની કેટલી અમે નાના નાહતા ના. હા શેરડી ભી ગઈ ચોટીલા મતલબ ગુજરાત નું તો મે કઈ જ નહી છોડ અમે કચ્છ થી આવી અને ગુજરાત, એન્ટ્રી કરી એટલે ચોટીલા આવે જ એટલે અમને વીરપુર, જવું હોય, સોમનાથ જવું હોય, તો ચોટીલા થઈને જવાય અમારે
હ માતા નો મઢ છે. હા મારે આશાપુરા જવું છે માતા નું મઠ જોવા હાતર પ જેઠાલાલ માં બી બતાવે છે.
હા આવી જાવ ને માતાજી કચ્છમાં કઈ નઈ ભુજ ઉતર તો તો ભુજ થી જ માતાજી મઢની તમને છે ને બસો મળી જશે.
હમ હમ એ છે, પછી અંજાર જવું છે. અંજાર જવું છે જેસલતોરલ સમાઘી હા જેસલતોરલ ની સમાઘી ને જોવા માટે,
હા જેસલ તોરલ ભી છે.
ભુજ અમે આયા તા ને તો ખાલી સ્વામિનારાયણ મંદિર એકલું જ જોયું હતું કારણ કે એમાં મોં મોટા પપા ખાલી સ્વામિનારાયણ ભગવાનને જ માંને એટલે એ અમણાં ત્યાંજ લઇ ગયેલા. બીજે કયા નહતા લઈ ગયા વીરપુર ખાલી ચોકડી અંદર જ જવાનું હતું. તોભી નોતા લઇ ગયા એવું કર્યું તું.
પણ વીરપુર માં ભી સ્વામિનારાયણ મંદિર ને જલારામ મંદિર બંને બાજુબાજુમાં જ છે.
પણ એ ના લઈ જાય એવું એ ના લઈ જાય એ ખાલી સ્વામિનારાયણ વાળા છે એમ એ તો અ કુળદેવી છે ખોડિયાર માં તો એમને ભી નહી માનતા.
અરે ખાલી સ્વામિનારાયણ છે આ તો સ્વામિનારાયણ માં એવું જ હોય. કે જે સ્વામિનારાયણને માને ને એ બીજા કોઈને ના માને એટલે મતલબ એ પ્રમુખ સ્વામી ને માને છે ને,
હમ.
કે આપણે આ
ના વર્ડતાલ વાળા,
વડતાલ વાળા ને સેમ અમારા બે મારા જે કાકી મારા પપ્પા ના કાકા ના દીકરી છે ને એ સ્વામિનારાયણ મંદિર, મા બાઈ બની ગયા છે એ વડતાલમાં જ છે હમણાં.
અહ અમાર ફરીયામાં જ થી બી કેટલા બધા ગયા હતાય જે એક છોકરો હતો. એ બીન્સ કે સ્વામિત થઈ ગયા છે અત્યારે દિક્ષા લઈ લીધી એમને એમની જોડે તો પુરા વર્લ્ડ ના વિઝા હતા. તો એમને જયા દીક્ષા લેવાની હતી. ત્યારે એમને એવું કીધું કે તમે દીક્ષા ના લેતો. એમને શું કીધું કે જિંદગીનો શું ભરોસો આમાં બાજુ એક ભઇ ગોળી વાગે હતી ગોધરા હત્યાકાંડમાં તો કે એ મારી જ્યા હું મરી જવુ તો કે એના કરતા મને સંસદમાં નહી રહેવું મને મારી રીતે જીવા દો એમ
અચ્છા પણ બહુ અઘરું છે હા એ બધું પાલન કરવું
હા એ તો છે.
હા એ બહુ અઘરું છે. ચલો આપડી દસ મિનિટ થઈ ગઈ ખબર ના પડી હા ચાલો ચાલો